બસ મજામાં. તમે કેમ છો?
દમ મજામાં, બોલો શું ચાલે?
બસ કઈ નઈ, જોુુંની આ રસોડામાં રસોઈ બનાવું છું.
હા, શું બનાવો છો? અત્યારે તો છોકરાઓને વેકેશન હશે નઈ?
હા, અત્યારે આ વેકેશન એટલે લોકોને નવું નવું ખાવાની બહુ ઈચ્છા થાય, એટલે થોડી થોડી આ યુટ્યુબ પરથી બધી નવી નવી વાનગીઓ બધું જોઉં છું ને હમણાં તો ઉનાળો ચાલે એટલે આ બધું આપડું ખાવાની શાકભાજી પણ. ઓછી મળે એટલે ખાવાનું બી બધા શાક ઓછા મળે, એટલે એ લોકોને આવી રીતના બધી નવી નવી વાનગીઓ બનાવી આપવા પડે, મિલ્ક શેક કે કેક કે પછી આવી રીતના કોઈક સરબત નવા નવા આવી રીતના બધું મેગો આવેલી છે હમણાં તો, મેગો. વોટરમિલન એવું બધું જ્યુસ બનાવવું નવી નવી રીતે ને આ અલગ અલગ રીતે પછી આવી રીતના શેક બનાવી આપવું ને કેક બનાવું એવી રીતના યુટ્યુબ પરથી જોઈ જોઈને ધીરે ધીરે આ બધી નવી નવી વાનગીઓ બનાવું, જેથી લોકોને પણ ભાવે અને લોકોને ખાવાનું પણ ગમે, કેમકે રોટલી શાક ખાવાનું એટલે બહુ કંટાળો આવે, આપણને પણ કંટાળો આવે અને છોકરાઓને પણ કંટાળો આવે, એટલે આ યુટ્યુબ પરથી બધી જોઈને નવી નવી વાનગીઓ બનાવ્યા કરું છું, તમે શું કરો છો?
કઈની જોની શાંતિ છે. અત્યારે છોકરાઓનું વેકેશન ચાલે છે તો મરે ત્યાં પણ એજ તકલીફ છે. છોકરાઓ છે ને એમ શાકભાજી ને એવું કશું ખાવા કરતા જ નથી, પણ આપડે ગુજરાત માં છે ને એટલું સારું છે કે ગુજરાતી વાનગીઓ એટલી બધી સરસ છે ને કે વાંધો ની છોકરાઓને જરાક આપડે એમાં થોડુંક ઉમેરો કરીને આપીએે કોઈ વસ્તુનો, તો એ લોકો ખાઈ લે છે. હવે જેમકે ગઈ કલે અમે ખીચડી બનાવેલી હતી તો ખીચડી એટલી સરસ વાનગી છે પચવામાં પણ હલકી અને બધાથી ખવાય ઉમરવાળાથી પણ ખવાય અને બચ્ચાઓથી પણ ખવાય, તો એમાં મેં શું કર્યું મારા સાસુ સસુરા માટે થોડીક અલગ મોરી ખીચડી કાઢી લીધી અને એ લોકોને જરાકા શાક ભાજી અને થોડો મસાલો ને એવું નાખીને આપી તો વગરેલું ભાત જેવું એ લોકો એટલું સરસ રીતે ખાધું અને આપડા ગુજરાતી ફરસાણ ની વાત કરીએ તે તો ખુબજ સરસ જ છે, જેમ કે આપડે લીલવાના સમોસા છે, કચોરી છે, પીટીસ છે, એવું બધું તો છોકરાઓને બહુ જ ભાવે છે, એટલે એ બધું થોડું થોડું તમે કીધું તેમ યુટ્યુબ પરથી જોઉં છું અને શીખીને જાતે બનાવવાની ટ્રાય કરું છું. તો એ લોકોને ભવે છે અને જરાક ચટપટુંને એવું સરસ લાગે એટલે એ લોકો પણ બધું ખાઈ જાય, એટલે તો અમે પણ એવું લાગે તો જરાક ગુજરાતી વાનગીઓ બધી આપડી ટ્રાય કરવાની આપડા ગુજરાતની બો બધી વાનગીઓ છે જે ખૂબજ પ્રખ ખીયાત છે. આપડે અહ કચ્છથી લઈને આપડા સાઉથ ગુજરાતમાં વાપી સુધી, ભિલાડ સુધી, ત્યાં સુધી, બહુ સરસ બધી અવનવી વાનગી છે. આ સુરત સાઈડ ના આપડે બીજી ટાઈપની વાનગીઓ ખા ય જયારે ચરોતર સાઈડના અને સૌરાષ્ટ્ર સાઈડના જુદી બધી વાનગીઓ ખાતા હોય છે એટલે એ પ્રમાણે. આપણે છોકરાઓને જરાક આપીએ ને થોડુંક. તો છોકરાઓને ગમે એમ. તમારું શું કેવું છે. આ બાબત વિ.
હા હા. તમારું કેવું તો બરાબર જ છે મેં પણ એવું જ ક એ લોકોને આવી રીતના ની ભાવે તો લોકોને પરાઠા બનાવી આપવું વેજીિટેબલ અથવા તો દાળ માં આવી રીતના બધા શાક નાખીને એ દાળ પછી એ લોકોને ભત સાથે ખાવા આપવું. આપલી સાથે ખાવા આપવું તો એ લોકો ખાઈ લે છે પણ એ લોકોને આમ એમ જ આપી આપણને આપણેે ખાવા તો એ લોકો નહી ખાઈ આવી રીતના આપડણે એ લોકોને છુપાઈને આવી રીતના અંદર કઈમાં નાખીને ને એ રીતે પરોઠા બનાવીને આપીએ તો એ લોકો ખાઈ લે ખબર પણ નહી. પાડી બાકી જો એમ જ જો શાક આપડે બનાવ્યા હોય આવી રીતના તુવેરનું છે ચણાનું છે તો એ લોકો ખાવા જ નહી કરે એટલે આવી રીતના પીસીને નાખી દઈએ લોટમાંને એમ તો એ લોકો છોકરાઓ ખાઈ જાય છે છોકરાઓને શું બધું નવું નવું ખાવાનું બહુ. કઈક કલગ દેખાય એવી રીત રોટલી શાક ખાવાના કંટાળ આવે એટલે આ રીતે લોકોને પરાઠા બનાવી આપવા પડે પછી આવી પેટીસ બનાવી આપવા પડે અને અલગ અલગ હવે તો યુટ્યુબ પર એટલી બધું ચાલુ થઈ ગયેલું છે એટલે યુટ્યુબ પરથી જોઈને. આપણે છોકરાઓ માટે નવી નવી વાનગીઓ પણ બનાવી શકીએ જેથી એ લોકોને બી ભવે અને ટેસ્ટ પણ કઈ અલગ લાગે એવી રીતના જ ફ્રૂટ્સની અંદર બી આપણે જોઈએ તો આપણે એ લોકોને એમ જ સાદું કાપીને આપીએ તો નહી ખાય પણ આપણે અલગ અલગ શેપની અંદર જે લોકોને આપણે સ્ટીકની અંદર આપીએ તો એ લોકો ખાઈ લે એ લોકોને થોડું એટ્રેક્ટિવ જોઈએ એટલે આવી રીતના આપણે થોડું એટક્ટ. બનાવીએ તો એ લોકોને ખાવાની બી મજા આવે અને એ લોકોને દેખાવ પરથી લોકો ખા મન લલચાય કે ચાલ. ખાઈ જઈએ એમ બાકી તો આપણે આવી રીતના એ લોકોને બનાવીને એમ જ કાપીને આપીએ અથવા જ્યુસ બનાવીને આપીએ તો નહી ખાય પણ ટેસ્ટ જો અલગ લાગે તો એ લોકો ખાઈ લે એટલે તમાર વાત બી બરાબર છે કે આવી રીતના બધી આપણે ગુજરાતથી લઈને બધે. અલગ અલગ વાનગીઓ મળે છે. આપડા ગુજરાતમાં જોઈએ તો આપણા ગુજરાતમાં ખમણ, લુચો, ખાંડવી એવું બધું બહુ ફેમસ પછી આ કચ્છ ડુંગરીને એવું બધું તો. એવું બધું અહિયાં મળે પછી આપડે અહિયાં પેલી સાઈડ જઈએ એમ. અમદાવાદ ની બાજુ તો એ બાજુ ચોડાફડી, દાબેલી ને એવું બધું પ્રખ્યાત છે. બોમ્બે બાજુ જઈએ તો મિસળપ એટલા બધી અલગ અલગ કન્ટ્રીની બધી અલગ અલગ વાનગીઓ પ્રખ્યાત છે. એવી રીતના આપડા અહીંયા તો બધા લોકો ખમણ, ખમણી ને એવું બધું જ પ્રખ્યાત તે લોકો એવું જ ખાય છે. અમે પણ એવું જ પણ રોજ રોજ તો એવું બધું ક્યાં ખાય. રોજ રોજ તળેલું ને એવું બધું ક્યાં બનાવાય એટલે આવી રીતના થોડું હેલ્ધી ફ્રૂટ પણ બનાવ હોવા હેલ્થી ને બધુ ખાવાનું પણ બનાવવું પડે. પછી આવી રીતના અ હવે તો બરબી આવી રીતના બધા ફણગાવેલા મગ, ચણા ને એવું બધું મળે તો એ બધા લોકો એ બધું બી ખાય છે. એ બાને કઠોળ પણ લોકો અ કચુંબર નાખીને ખાય છે. ને અમે પણ આવી રીતના ઘરે બધીને અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ અને છોકરાઓને પણ આ આપીએ છે. તો છોકરાઓને પણ ખાવાની થોડી મજા આવે છે અને આપણને બી થોડું કંઈક નવું હોય તો આપણને બી ખાવાનું ગમે બાકી રોટલી, શાક, દાળભાત એવું તો રોજ જ આપણે ખાયા કરીએ. પણ આવી રીતના કોઈ વખત આવી રીતના લોચો, ખાંડવી અથવા તો કોઈ દિવસ આવી રીતના સમોસા બનાવીએ તો આપણને બી કઈ નવું લાગે અને ખાવાની પણ મજા આવે. તમારું શું કેવું?
છે તમારી હવે આ બાબતમાં તો તમે જેમ કીધું તેમ કે તમારા છોકરાઓ છે ને એકનું એક ખાવા માંગતા નથી અને એમને દર વખતે અવનવી વાનગી બનાવી આપવી પડે પ્લસ તમે છે ને તો થોડું એ લોકોનું અ સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવા માંગો છો. તો મને યાદ છે કે મારા મમ્મી છે ને તે સૌરાષ્ટ્રની પ્રખ્યાત ફેમસ ખોભા ભકરી બનાવી આપતા હતા. હવે ખોભા ભકરીમાં શું કે મણમાં પણ છે ને દેશી ઘી જાય અને એકદમ કડક કડક થોડી અ બને તો તમારે લોટ બાંધવાનો હોય ને ત્યારે તમારે ઘઉં નો લોટ લેવાનો એની અંદર મીઠું, જીરું, અજમો, તલ એ બધું નાખવાનું અને એની સાથે છે ને જરાક દેશી ઘીનું મણ અને તમે થોડુંક તેલનું મોણ નાખી કડક લોટ બનાવાનો અને પછી તમારે એને છે ને તે તમારે થાપવાની હોય છે. તો સેજ પાણી વાળો હથ કરીને અને તમારે નાની નાની થાપ વાની હોય છે એ તમે થાપો પછી ધીમે ધીમે એને તવી પર શેકવાની હોય છે. શેકાઈ જાય પછી એના ઉપર એકદમ સરસ રીતે ખુબ જ ઘી રેડવાનું એટલે તમે ઘી રેડો એટલે એમાં એટલું બધું સરસ થઈ જાય કે છોકરાઓને છે ને એ ખાવાની બહુ ગમે એટલે જરાક કામ ખાખરા જેવું બની જાય અને છોકરાઓને છે ને ખાવાની ગમે બીજું કે એ લોકોને ઘી મળે એમ છોકરાઓ છે ને ઘી ખાવા કરતા નથી. એ લોકોને એમને આપણે આપીએ ભાતમાં નાખીને કેવું તો એ લોકો ખાવા કરતા નથી એટલે આ રીતે અંદર હોય ને રોટલીમાં ભાખરીમાં તો એ લોકો ખાઈ જાય એ લોકોને ખબર નહી પડે. બીજું છે ને તે એકદમ સરસ છે આપડા ગુજરાત ના એકદમ પ્રખ્યાત છે થેપલા કશે પણ જાઓ તો થપ થેપલા તો કોઈ ના કોઈ પાસેથી તમને મળી જ રહી છે. હવે તો એવું થઈ ગયું છે કે દરેક ફરસાદની દુકાન હોય બોમ્બેમાં હોય કે બંગાળમાં હોય પણ એ બધી જગ્યાએ થેપલા તો મળ તા જ હોય છે હવે એ થેપલા ની અંદર બી છે ને, આપડે શું કરવાનું ખાલી મેથીની ભાજી નહીં નાખવાની, બધા લીલા શાકભાજી નાખી દેવાના. અને લીલા શાકભાજી નહીં હોય, તો તમે ગાજર છે, બીટ છે, કોબીજ છે, એવું બધું નાંખીને, કોઈક વાર કાંદા છે, એવું નાખી ને પણ આપણે એ લોકોને થેપલા જેવો લોટ બનાવીને અને એ લોકોને આપીએ તો શાકભાજીના બધા ગુણ પણ એ લોકોના અંદર પેટમાં જાય. અને શું, તળવાનું કે એવું કઈ શું નથી શેકવાનું છે, ઓછા તેલમાં સારી રીતે તે કાં તો ઘીમાં શેકવાનું, એટલે એ નુકસાન બી ની કરે. એટલે એ બાને આપણેે અ જે સ્વાસ્થ્યની આપણેે કાળજી લેવાની છે બચ્ચાઓની, એ પણ મળી રેય અને એ લોકોને બધ બધા જે તત્વો જોઈતા હોય છે ખાવાનામાંથી મળવા લાયક, તે બધા તત્વો પણ મળી જાય. એટલે એના લીધે શું થાય, કે આપણું બે વસ્તુ થાય. એ લોકોને અવનવર નવી વાનગીઓ ખાવા મલે, અને બીજી બાજુ એ લોકોને અ આપણને એ લોકોને અ આપડે બી શાંતિ થઈ જાય, કે એ લોકોને આપડે સારું ભોજન કરાવીએ છે. એજ રીતે છે ને તે હવે ફ્રેન્કી છે, તો ફ્રેન્કીના અંદર પણ અમે લોકો કેવું કે બધા શાકભાજી નાખી દઈએ. એટલે ટિંડોળા છે પળવર છે એ પણ થોડુંક ક થોડુંક ક આપડે ગ ખમણીને નાખી દઈએ. તો શું છોકરાઓને ખબર પડતી નથી. એટલે એ લોકોને ભાવી જાય. એજ રીતે આપણે સેકટાની સિંગનું શાક બનાવીએ. આપડા ગુજરાતમાં શેગટાની સિંગનું શાક એટલું ફેમસ છે કે શેગટાની શિંગ છે ને, લોટવાળું કરી અને એને સ્હેજ દહીં નાખી અને છાશ માં નાખીને એ શાક બનાવીએ, તો ખાટું મીઠું શાક સરસ લાગે. એટલે એ બહાને બી છોકરાઓ જરાક ખાઈ જાય. એવી રીતે છે. એટલે આપણેે છે ને આ રીતે અવનવી વાનગીઓ હંમેશા ટ્રાય કરતી રેવી અને છોકરાઓને સારું ભોજન અને ખવડાવવું પડે. ચાલો આપડે પાછા મ ફરી મળશું કોઈ બીજ બીજા વિષય પર વાત કરવા માટે.
આવજો.